હાલો.
અવાજ આવે છે મારો?
હા આવે છે.
હા, ચાલો મિત્રો આજે આપણે ચોમાસા વિશે વાત કરીએ. ચોમાસાથી ખેડૂતોને બધાને સો સો ફાયદો થાય તેના વિશે આપણે વાતો કરીએ.
હા મિત્ર તેના વિશે જરૂર વાત કરીએ.
હા તો પહેલા મેં સ્ટાર્ટ કરું. અમારા સાઈટમાં તો આ વર્ષે એટલો બધો વરસાદ નથી આવતો તમારા સાઈટમાં કેટલો આવે છે હવે તમે બોલો
હા મિત્રો જરૂર અમારા વિસ્તારમાં તો હજુ ચાર પાંચ દિવસ વરસાદ થયો ને પછી એટલો બંધ થઇ ગયો ને કે અચાનક એવું થયું કે દુશ દુકાળ પડવાનું છે. એવું થવા લ લાગ્યું છે હાલમાં એટલે હાલમાં કઈ સમજાતું નથી કે ચોમાસું ચાલે છે કે ઉનાળો ચાલે છે. એવું વાતાવરણ થઈ ગયું છે ઘણા બધા નો અમારા પા સાઈટ ઘણા બધા નો જે પાક રોપેલો તે બધો મરતો જાય છે. તો તમારા બાજુ પણ એવું થઈ રહ્યું છે, મિત્ર?
હા અમારા સાઈટમાં પણ એવું ઘણું થતું હોય છે, થતું રહ્યું છે. કેમ કે ઘણા લોકો એ જે ડાંગર રોપેલું હતું. એ વરસાદ ના લીધે થોડા નું મરી ગયું હું થોડાક નુ કેટલીક એવી ખેતી જે હુતિ નાગલી એવું. જે એ લોકો એ રોપેલું તો એટલો તડકો પયડો ને કે એના લીધે એ બધું મરી ગયું. થોડાક નું તો બધું જ મ આ બધું નુકસાન થઈ ગયું આવું થયેલું છે, ને આ ચાર પાંચ દિવસ થી વરસાદ ની આયવો એમાં ઘણા લોકોને ભારે નુકસાન વેઠવા પડ્યો આ વર્ષે વરસાદથી અમ અનિયમિત તા ને કારણે ખેડૂત લોકો બોજ નીરાસ છે. તમારા બાજુ કેવું ચાલી રહ્યું છે?
હા મિત્ર. અમારા બાજુ પણ તમારુ જેમ ચાલી રહ્યું છે, તેવું જ અમારા બાજુ પણ ચાલી રહ્યું છે. પણ હાલમાં એવો વિસ્તાર થઈ ગયો જે પાણી જરૂર આવશે જો પહેલાના સમયમાં કેવો હ તું મિત્ર કે એટલે ગયા ચોમાસામાં વ વરસાદ એકદમ વધારે પડતો હતો એકદમ સમય સમય ટાઈમે ટાઈમે પડતો હતો. પણ હાલના સમયમાં એવું થઈ ગયું છે કે વરસાદ આવે પણ છે ને એકદમ બંધ થઈ જાય તો ડાયરેક્ટ કેટલા ચાર પાંચ દિવસ સુધી આવતો જ નથી એવું થઈ જાય છે તો એવું શા કારણે થતું હ હશે મિત્ર?
હા એ બધું ને આ આપડે જંગલો જંગ ઝાડવાઓ કાપીએ એના લીધે આ બધું થતું હોય છે કેમ કે પણ ખેડૂત લોકો કે બધાથી લાકડાની જરૂરત હોય એ એટલે હવે જંગલ ભી ઘટતું જતું હોય છે. એના લીધે વરસાદ બી થાય અને આ જાડવાઓની પણ બધાની જરૂરત હોય કેમ કે ઘેરે થોડાક લોકો બધા ગેસ જ ઉપયોગમાં નહી લેતા હોય થોડાક લોકો આ ચૂલહા પર જ બણાવી ખાતા હોય જેમ કે ગામડાના વિસ્તારમાં બધા આ ચૂલહા ચૂલહા પર જ ખાવાનું બનાવતા હોય. એટલે તે લોકોની જીવન જરૂરીયાત વસ્તુમાં પેલું તો એક ખાવાનું બનાવવા માટે તો લાકડા જ ઉપયોગ થતા હોય છે, એટલે એ લોકો એના લીધે પાછતું જંગલ ઓછું થઈ ગયું. એના લીધે ને પાસુ જંગલ ઓછું થવાનું એક બીજું એ બી કારણ છે. કેમ કે અચાનક જંગલોમાં આગ લાગવાથી ઝાડવાઓ બધા સળગી જાય એના લીધે જંગલ ઓછું થઈ ગયું અને એક તો આપડે મતલબ કે આપણે જે આપણે ઝાડવા કે કેમ? એ બધું લાકડા ને એવું તોડી લાવીએ એટલે એના લીધે બી એમ એના લીધે આ વરસાદ ઓછ ઓછો થવાનું કારણ એ મુખ્ય એવું લાગે છે. છે તમને શું લાગે છે હવે તમે કેવો
હા મિત્રો તમારી વાત તદ્દન સાચી છે.
હમ
હાલના સમયમાં તો એવું થઈ ગયું છે. કે પાણીની જરૂરિયાત તો બધાને છે પણ પાણી વરસાદ જરા નથી આવતો હવે કેટલાક ના પાક તો મરી ગયા કેટલાક તો હવે અને જે જગ્યા જગ્યા પર પાણી જમા થયેલું જેમ કે તળાવ હોય નદી હોય. એમાંથી મોટર લગાવીને પોતાના પાકની સિંચાઈ કરે છે. એવી રીતે કરતા હોય છે તો
હ
અ વરસાદ આવે તો સારું મિત્ર વરસાદ નહીં આવે તો બધાને પાક તો નુકસાન થઈ જ ગયા છે પણ હવે પક્ષીઓને પણ કેટલું હવે પાણી થોડું થોડું જમા થઈ ગયું છે પણ જો હજુ વરસાદ નહીં આવે તો વધારે નુકસાન થઈ શકે છે. તમને શું લાગે છે મિત્ર હલો
હા મિત્ર હવે પણ જે જે સાઈડમાં ગળ હોય તે સાઈડમાં ખેડૂતો તળાવો માંથી પાણી લઈને ખેતી તે કરી શકે પણ જેમ કે ડુંગરાળ વિસ્તાર હોય તે બાજુ. કઈક કુવાની આટલી બધી પાણીની સુવિધા નહી હોય તે બાજુ પાણીની અછત હોય એ બાજુ ખેડૂતોનું ભારે આ આ સિઝનમાં આ વરસાદ ના સિઝનમાં ભારે આ સામના કરવા પડ્યો પડડ્યો છે કેમ કે એ લોકો તો વરસાદ પર આધારિત રહેતા લોકો છે એટલે એ લોકો ને તો વરસાદની બોજ જરૂર હોય પણ આ વ વરસાદના અનિયમિતતાના કારણે એ લોકોની ભારે આ નુકસાન સહન કરવું પડ્યું કેમ કે એ લોકોએ જે ભાત રોપેલું હોય કે બીજા અન્ય કઈ પણ ખેતી કરતા હોય એ લોકો. એ લોકો નું બધું જ આ વર્રે મોટા મોટા ભાગે એ લોકોને ભારે નુકસાન થ વેઠવું પડ્યું કારણ કે આ વર્ષે વરસાદના અનિયમિતતાના કારણે માત્ર ખેડૂતોને જ નહી પણ સીટીમાં વસતા કે પક્ષીઓ પ્રાણીઓ બધાને જ આ વરસાદના લીધે ભારે નુકસાન વેઠવું પડું કેમ કે પ્રાણીઓને પીવા માટે જ્યાં. તાવ કે કઈ એવું હોય એ પણ બધા સુખાઈ ગયેલા હોય કેમ કે આખો જ અડધો ચોમાસ ધ સારી રીતે વરસાદ ની પડડ હોય એના લીધે પ્રાણીઓને પણ ભારે નુકસાન વેઠવું પડ્યું. આના વિશે તમે શું કેવા માંગો? હવે તમે બોલ.
હા મિત્ર તમે કીધું તે તમારી વાત એકદમ સાચી છે. અ મારે બીજું એ કેવું હતું કે આપણા વિસ્તારમાં એટલે જેમ કે આપણા આકાશમાં એ ઘણા બધા વા અ વાદળ હતા તે હાલની યુઝમાં આપણે જોતા હતા. કે આપણા આકાશમાં જેટલા વાદળ થતા હતા પહેલે જે મહિનામાં થવા જોતા હતા. તે અચાનક ગાયબ થઈ ગયા હતા એવું ન્યૂઝમાં આપણને જાણવા મળ્યું હતું તો
એવું જાણવા મળ્યું હતું કે અચાનક જે જેટલા મહિનામાં વાદળ થવાના થવા જોઈતા હતા. તે પ્રમાણે થયા નથી એટલે પાણી એ પ્રમાણે ઓછો થયો છે. એના લીધે હવે વધારે તડકો પડવા લાગ્યો છે ને એના કારણે વરસાદ પણ ઓછો થવા લાગ્યો છે. એટલે ખેડૂતોને પણ નુકસાન થયું છે. અને ઘણા બધા ઘણા બધા ગામડાઓમાં પણ નુકસાન થયું છે. ને અચાનક એવું એચાનક એટલો ભારે વરસાદ પડ્યો હતો કે શહેરો, વિસ્તારમાં એકદમ પાણી પાણી ભરાઈ ગયું ને કેટલાકના ઘરો પણ ડૂબી ગયા. અને કેટલા નદીઓમાં તો એકદમ ભારે ઈ પૂર આવી ગયો હતો. અને એકદમ એવી રીતે પાણી સુખાય એ વરસાદ આવતો બંધ થઈ ગયો કે બધું જ એકદમ સુખ ખાઈ જ ગયું. તો હવે તમે વધુ જણાવશો મિત્ર?
મેં તો વધારે નથી જાણતો પણ આ આ વર્ષે વરસાદ આવ્યો ખરો. પણ એકદમ વધારે આવ્યો ને વચ્ચે સુખાઈ ગયું. મતલબ કે વરસાદ આવવાનું બંધ થઈ ગયો. એટલે એના લીધે તો બધાને ભારે નુકસાન થયું. ખેડૂત લોકોને એ તો ખરું જ પણ જે વાદળો અચાનક ગાયબ થઈ ગયા. મલ કે આ વર્ષે વાદળો બંધાવા જોઈતા હોતા પણ એ એટલા બંધાયા નહીં એના લીધે વરસાદ ઓછો થવાની શક્યતા એ પણ એવું ની થાવા જોઈએ કેમ કે બધા લોકો પાણી પર જ જીવવાવાળા હોય છે એટલે વરસાદ ત ચાલુ જ રહેવો જોઈએ. થોડો ઘણો પણ વરસાદ ચાલુ જ રહેવો જો એમ કેમ કે હવે બે ત્રણ દિવસથી થોડો સુધારો વધારો આવેલો છે એમ. અમારા બાજુ તો વરસાદ થતો જ છે. વરસાદ ધીમે ધીમે વર દિવસમાં એક બે વાર ત આવતો છે. તમારા બાજુ આવતો આવે કે નહી આવે?
હા મિત્ર અ અમારા બાજુ તો વરસાદ હવે થોડો થોડો આવે છે ને. સવારે સવારે આવે છે ને બપોરે એકદમ ઉતરી જાય છે. બપોરે એટલો તાપ આવે છે કે એકદમ એવું વાતાવરણ થઈ જાય છે કે ચોમાસું મલે જ નથી એવું લાગે છે. ને હવે તો ભારે વરસાદ પડે ત્યારે સિટીમાં તો શહેર વિસ્તારમાં તો પ્રોબ્લેમ આવે ને ગામડા વિસ્તારમાં એવું કઈ થાય ની. તો વધારે કઈ નથી કેવું છે પન માં એટલે કેવું છે કે વરસાદ આવે તો સારું. બધાને પાક માટે પણ એટલે પાક રોપવામાં પણ મદદ મળે બધાને જળનું સંસાધન કરવામાં મદદ મળે બધું. સારી રીતે થાય. તમારું શું કેવું છે મિત્ર?
હા તમારી વાત બરાબર છે. સાચી છે. કેમ કે બધા પાણી પર જીવાવાળા માણસ શું કે પાણી એક જીવન છે એટલા માટે કે ખેડૂતો માટે, પક્ષીઓ માટે, બધા જ માટે પાણી દિવસમાં સૌથી ઉપયોગમાં લેવાતો હોય તો પાણી એટલે પાણી બધા માટે જરૂરી છે, એટલે પેલા જેમ પેલાના વર્ષોમાં જેમ વરસાદ આવતો હતો એના કમ્પેરીઝનમાં આ વરસાદ આ વર્ષે વરસાદ થોડો ઓછા આવી રહ્યો છે પન પેલાની જેમ જ થોડો થોડો ઘણો પણ એકદમ જ વચ્ચે જેમ વરસાદ આવવાનો બંધ થઈ ગયો એવું ની થવા જોઈએ અને વરસાદ પણ આવા જોઈએ એવું થવા જોઈએ કેમ કે બધા બધા જીવ પાણી પાણી પર જ જીવવા વાળા છે. હવે એના વિશે તો તમે હજુ કઈ કેવા માંગો છો?
ના મિત્ર તમે જે કીધું મેં જે કીધું તે એકદમ વાત આપડી બરાબર સાચી છે, તો આ વાતને અહી જ પૂર્ણ કરીએ અને મિત્ર થેન્ક યુ આભાર